બોલો જૈનીશ ભાઈ
ઉભા રો
કોઈના હુયા તા
હુયા તા!
હ
અ ચાર સુધી હુયા રેવો યાર આપડે આ ગરમી જોવ કેવી પડે યાર
અલા એટલે આ ગરમી પડે એટલે તો હુયા તા આ શેઠ ને બાર કોમના કરતા હોત તો અને તો ફરવાના જીયા હોત
એસી બેસી નાખાય કે નય?
એસી તો નખાયલીએ ને આપડે બે વરથી એ. હ.
તો ચાલે ગરમી અં અમદાવાદ માં તો જેવી ગરમી પડે હ.
ઈ જ નહ યાર અમદાવાદ ની ગરમી તો શું કેવું મારે! નેક્સ્ટ લેવલ.
હમ્મ હવે કોક જાતા આપડે ફરવા એમ મન એવું વિચાર આવ્યો.
ફરવા જવું એ આવી ગરમી નું તો ચો ચ હ યાર.
ચક હિલ સ્ટેશન એ તો જોવા યાર તો હિલ સ્ટેશન હોય. બધો કેર કેરલા કે સાપુતારા ને એવું બધું.
એટલું સેટું આટલી આટલી ગરમી ટ્રાવેલ કરવું થોડું કાઠવું નહ પડે આપડે!
એ તો પેલા ગોઠવેટ કરી છો જાવ આપડે. શિમલા નું ગોઠવીએ કે કેરલા નું ગોઠવીએ મા તો બે વિચાર હ. શિમલા કહતો કેરલા.
એટલે તમે તો શેટુ મુ તો વડી વોટર પાર્ક નું વિચારતો તો હમણાં શોકરા કેહતા હતા કે
હ.
એટલે.
વોટર પાર્કમાં તો જો યાર એક દાડામ કોઈ બીજુ એટલું બધું મજા ન આવતી યાર.
મજામ તો ચેવું હોય આવે મજા તો આપડન. પોણીમ પડી રેવાનું હોય કે એટલે ગરમીની ઓમ થોડી મજા આવે. એ બાર નેકળે એટલે એવા ન એવા.
પણ એ જ ને યાર. થોડું બહાર બીજો પ્રદેશ જોતા યે આપડ માઈન્ડ ફ્રેશ થઈ જાય એમ.
કેરલા બાજુ એટલી જ ગરમી ની હોય?
શું યાર એ થોડું પેલું ઈક્વેટર નજીક આયુ ન અને થોડું એ બધું તાપમાનને બધું હાલ તો વરસાદ ચાલુ થઇ ગયો તો.
એવું હે.
અમાર એક ભઈ હમણાં ફરી ન આયા એ બાજુ.
હોવે. ન ક શિમલા ન મનાલી બાજુ થોડી ઠંડી હશે ની?
હન, શિમલામ તો ઠંડી હોય જ છે ન યાર.
તો ઈ બાજુ ઓટો મારવામ સારું રે ઓમ ચમ કે આપડે હમણાંની તો એવી ગરમી પડી હેન કે ઇય ઢાઢા થઈન આવન તો આમ ચાલે મજા.
હન, એ બાજુ ઠંડા થઈન આઈયે નઈ. જો તમાર ઠંડુ થાવુ તો એ બાજુ જવાય ને એકદમ નેચર જોવુ હોય ન તો કેરલા જવાય એમ.
નેચર તો યાર આપડે શેતી વાળા માણસો હો નેચર તો જોયુ જ છે કે.
નેચર લાઈક ચેવુ ખબર હે. આમો પહાડો વચ્ચે હોટલ હોય, એના પહી સનરાઈઝ થાતો હોય ને ચાના ખેતર હોય, એકદમ ઢળ ત ને એ બધું એવુ જોવાનું મુનારની ખાઈ ને બધુ બઉ બધું હ.
અ એવું બધું હોય એમ?
હઅ.
આવું તે શું આપડે હોભળેલુય નહી કોઈ
હમ.
એટલે અત્યાર ચેટલે આયુ આપડે ન તો શું ખબર હોય એટલું સેટાનું તમે જઈ ન આયા ક શું?
ના, માર મિત્ર જયાતા ફરવા એટલે મન કેતા તા.
હોવે.
હન.
ના, ના, ગોઠએ ગોઠવું તો ગોઠવીએ પણ મારો વિચાર તો એમ હતો ક નજીકનું ગોઠવીએ ન
હઅ.
એટલે તમાર ઓફિસમાંથી ક્યા દિવસની રજા મળે એમ શ.
રજાનું તો ચેવું હોય ખબર મારે આ આપડે બે હજાર છવી ચાલુ થયું ન
હન. હલો.
મળી જાય હોય.
અવાજ કપાયો ભાઈ તમારો.
હલો.
હઅ, આયો આયો બોલો બોલો.
એટલે આ બે હજાર છવ્વીસમાં રજા પાડી નહિ મે એકેય. એટલે રજા તો મળી જાહે અઠવાડિયાનીય મળી જાહે જોતી હશે ને તો.
જો અઠવાડિયાની મળે તો પહી કેરલા જાવું ન તો આપડે પંદર એક મહિનો પંદર-વીસ દિવસ તો જોય યાર કેરલા બાજુ જાવું એ નો.
એટલા બધા દિવસ તો યાર નોકરીવાળા નોકરી યાત તો ચોધી કાઢે ઈવો
હન, હન કો તો પહી આપડે એવું કરીએ કો તો ર પેલા ઉદયપુર એવું જતાય. ઉદયપુર અત્યારે શું ગરમી એટલે એટલી બધી મજા નઈ આવે ઉદય
ઉદેપુર ના જવાય યાર ગરમીની
હમ થોડું ચોમાસ જ ચાલુ છે
હા એ વાત સાચી એવા ટાઈમે જ ને આપડે તો થોડું ફરવું હોયને તો આપડણે ફરીએ ક આ તો શું આપડે તો એ પાછુ શું જોવાનું વધારે બામાં હેડવાનું એવું બધું વધારે તમે ગરમી ના થોડા હેડો ને તો તમે ખાંચી જ પાઈ તમને એવું થાય કે એટલે આ નહી હવે રૂમે જઈને ખઈ જવું રહો
હા હવે હોટેલે જઈને હોય જાય
હા પ તમે જ જઈને હુરો આખો ઓ દાડી હુરો તો એ વ્યાજ બી અને કુટા પૈસા બગાડો પૈસા તો બરોબર હ પણ ટાઈમ બગાડો
એ શું કનું એ જયા પ તો યાર જો ત્રન દિવસ જયા ને તૈ ના ભલે પોચ દિવસ થાય પણ યાં ખું કમ્પ્લેટ જોઈને એવાનું કેમ કે એક વાર તો જયા ભાઈ જ્યા ભાઈ આખો દિવસ થોડી ત જવાના આપડે
હા મોનન્ટાબુ જાવું આપડે
માઉન્ટ આબુ એ ચાલ અને સાપુતારા એ ચાલ હમણાં અમારે એક ભાઈ ગયા તા હ ફરવાઈ જયા તા આપડે હલો એક ભાઈ અમાર ફરવા જયાતા હું વલગઢ જયા ને પાઈ આપડે ગયા અ
માઉન્ટ આબુ
દુગા ઉદયપુર
હા હા
કુંભરગઢ જયા ને તો બપોરે કુંભરગઢ પહોંચ્યા બપોરે બરોબર
હોવે હોવે
ભાઈ હોટલ ના ફૂલમાં દબાઈને નાયા બધા
હા હા
કુંભરગઢ કિલ્લો જ બંધ થઈ ગયો
ચમ
હોજ પડે ટાઈમ થઇ ગયો એટલે હોજ છ વાગે બંધ થઇ જાય
હોવે એ વાત સાાચી
તો ચ ભાઈ ગયાં પાઈ યાર આપણે ટાઈમ જોવાનું હોય તો જોઈ લેવું પડે ને યાર
ના ના જોવ ટાઈમ વગર તો યાર ના ફરાય છે
હા એટલે આપડણે જે પ્રમાણે ટાઈમિંગ ગોઠવવાનું આપડે એમનેમ નથી નીકળવાનું થતું જોઓ
ના આપડે પણ હાલ ઉદયપુર નું છો ગોઠવો યાર આવી ગરમીનું
ના ના ઉદેપુર નઈ ધારો આપડે સિમલા જઈએ ને તો આપડે નક્કી જ કરવાનું કે આટલા આ તારીખ કે આટલા વાગે આપડે આ જગ્યા થી નીકળીશું આપડે હા ચ પ પેલા આપણેે આ જગ્યાએ જઈશું તોથી આ બધું જોઈશું કેઈ બીજા દિવસે આ આટલે આ જગ્યા આ જગ્યા ફર શું પવાથી ત્રીજા દિવસે આ જગ્યા ફરશુ
એ તો વાત સાચી જુઓ પ્લેનિંગ હોય ને એક વસ્તુ એ કે પ્લેનિંગ હોય ને તો તમારે ટાઈમ ની બચત થાય પૈસાની એ બચત થાય અને બધી જગ્યા તમે કવર કરી ગો મેન વસ્તુ એ કે કવર કરી ગો પેલું આડેધડે તમે નેકળી પડોન તો તમને તો પેલા એક વસ્તુ એ પોકોન ત્યાર હી ખબર બી ના આવે કે ચી લોકેશન જોવા લાયક હે જે લોકેશન આપણે સ્કીપ કરી ગ એટલે એના કરતા આપડે જવાનું હોય ને એના દસ પંદર દિવસ પહેલા તોમે પ્લેન બનાલું હોયને અને ટિકિટ બુકીટ બુક કરાવી દો હોટેલ બુક કરાવી દો તો તને સારું પડે ગોડતા ના પડે હવે તમે અ પોહોંચ્યા નેયા તમે હોટલ ગોતો તો યાર પાઈ તમે કોઈ વ્યાજબી ના કેહેવાય એમ
બટલ તમે જો ગોતો તને પ મળે ના મળે એમાં અડધો દાઢડી જતો હો બરોબર
હા જેમ કે બધા ફરવાયા હોય કે હ બધા ફરવાયા હોય એટલે લોકેશન પ પ્રિભુ
હા બપોરભાઈ તો ભીડ થઈ જ જવાની યાર બ ગમે તે જગ્યા એ
એ જ ને
એટલે આપડે જોવ ધારો કે અ કઈ બાજુ ન રાખવું ગુજરાત ના અંદર નું રાખવું બહાર નું રાખવું
ગુજરાત ના અંદર નું રાખો ગ આ વખતે જેમ કે ચોમાસું આવશે ને એટલે આા આપડે રજા લઈને ચો કેરલા બાજુ તમે કીધું ને જેમકે જેમકે એ લીલુંત્રી હોય કે ચોમાસામાં વરસાદ વરસાદ આવે શે એનું મસ્ત વાતાવરણશે એનું
હ તો જો હાલ આપડે થોડો થોડો તો વરસાદ ચાલુ થઈ જ જોયો બરોબર
થોડો થોડો યાર ચો પડે સોટ મેં પલાળ ને ગું તો ખાલી જ વખતે
ના ના આ ગિરનાર ની બાજુ આપડે જઈએ
હા હા
અત્યારે શું ચોમાસા જો વાતાવરણ ધીમે ધીમે ચાલુ થઈ કે ભણવાનું
હોવે હોવે
એટલે ગીરના ચઢશો ને આજુબાજુ બધી જગ્યા વાદળી જ વાદળ આ બધું એટલી મજા આવશેને ફરવાની લીલુંતરીમાં હ
તો ગિરનાર બાજુ કોઈ બીજી લોકેશન હ આજુબાજુ ફરવા લાયક
ગિરનાર પાઈ જુનાગઢ ન ઉપરકોટ નો કિલ્લો હૈ અશોક નો શિલાલેખ હ
હોવે હોવે
પછ ગીર સફારી કરવા જતું રહેવાનું પછી એથી આગળ થોડું દીવ દમણ જતું રહેવાનું સોમનાથ ફર્તાવાનું એ આખો પટ્ટો ધારો કે દ્વારકા ને એ બધું કવર કરી લેવાનું એમ
એટલે તમા અઠવાડય અઠવાડિયું અઠવાડિયા નું પ્લેનિંગ કરો ને તમે તો બે દિવસ જવા આપ બાા ના ગણું તો એ તમારે પોચ દિવસ ફરવા મળે તમાને બધી જગ્યાએ એક એક દાડો ફરો ને તોય તમે મસ્ત રીતે ફરી ગો મસ્ત પ્લેનિંગ હોવું જોઈએ
હા હા
અને તમે એકલા આવશો કે તમારી ફેમિલી લઈને આવશો
ના ફેમિલી નું ગોઠવ ને બધા આપડે હવે ફેમિલી લઈને જઈએ ને એટલે ગાડી લઈને નઈ જવું આપડે પોતાને તો એક મિની બસ કરી દઈએ આપડે પાંચ ફેમિલી પેલા બધા મારે બે ત્રણ દોસ્તારો પણ કેતા હતા ને અને એ જોવ એ ત્રણ ફેમિલી મારી એક ને એક તમારી પાંચ ફેમિલી થઈ ગઈ ને
હા તો યાર એવી રીતના એવી રીતના બસજ કરવી હોય તો મારા એકાદ બે મિત્રઈ સારા મિત્રઈ તો હું એમને વાત કરું તો
હા તો કિલોમીટર એ
પણ આ લોક હા આ લોકેશને મજા આવતી હોય તો હું વાત કરું એમ
હમ તો આપડે સૌરાષ્ટ્રનું કાઠિયાિયાડ નું ગોઠવીએ જો અત્યારે આજે શનિવાર ને તો સોમવારે નીકળીએ આપણેે
અલ્યા હ સોમવારે ના નીકળાય યાર સાહેબ સોમવારે એવું ઓફિસ જઈશ ત્યારે તો ક મતલબ બોસને કહીશ ને બધું કે ભાઈ આ રીતે હે અમારી રજા ક્યારની મળે અલ્યા એતો આપડે બ બધા જે તમારી ચાર પાંચ ફેમિલી અને મારી બે ત્રણ દોસ્તારોને પૂછીને પછી ચર્ચા કરીએ, નક્કી કરીએ ડેટ
હા એટલે મૂળ આપડે સૌરાષ્ટ્ર નું રાખીએ.
સૌરાષ્ટ્ર ગીર ને બધું એજ ને.
હા સૌરાષ્ટ્ર, જુનાગઢ, ગીર ને બધું એક જ બધું દ્વારકા ને સોમનાથ ને બધું એ એક જ પટ્ટો છે બધો
હાવ તમે બસવાળાને ખાલી વાત કરી રાખો. કે કેમનું ભાડું હોય છે આટલી હા બોલો બોલો
એટલે તમે નતા કેતા હું મારો મિત્ર છે એમને કહી દેજો ને.
હા મુ તો એમને કહી દઈશ તમે ખાલી બસના ભાડા હા બસના ભાડાની વાત કરી દેજો, હું પણ મારા કોન્ટેક્ટમાં છે એક ભાઈ
હા એટલે આપડે પાંચ ફેમિલી જતા આઇયે એમ હ. સોમવારે મને જે જે તારીખે જવું એ કો હું તો ફ્રી જ છું, એટલે ટાઈમ કો મને હ. જે હોય હ હા હા હા ભાઈ હા